હલો હલો
હા
કેમ છો
આ મજા તમે
અમારે પણ બહુ મજા કેટલા દિવસ પસી તારો ફોન આવ્યો
હ હલોો
હલો અવાજ આવે કે ની આવે
હ આવે હોવે
હા કેટલા દિવસથી તારો ફોન જ નથી અ આવ્યો શું કર
આ કોલેજની અસાયમેન્ટ અને મમ્મીને ઘરના કામોમાં એટલી ફસાઈ ગઈ હતી ને કે ક્લાસ લેવાનો પણ ટાઈમ નહોતો મળ્યો કહે તારા શું સમાચાર છે
મારા તો એ જૂના સમાચાર પણ તું તો સાવ ભૂલી જ ગઈ ને ચાલ આજે વીકેન્ડ છે એટલે શાંતિ થી વાત કરીએ તારી પાસે ટાઈમ છે ને મારે ત તને બહુ બધી વાત કેવી છે
હા હા આજે શનિવાર છે એટલે મમ્મી પણ મને ફ્રી રાખી છે બોલ શું નવું ચાલે છે પેલા ગયા અઠવાડિયે તું ક્યાંક બહાર જવાની હતી ને
હા અમે ફેમિલી અને રિસોર્ટમાં ગયા હતા યાર ત્યાં એટલી મજા આવી ને ફોટા તો જોજે તું મારા ઇન્સ્ટા પર પણ ત્યાં એક લોચો થઈ ગયો
હ તો શું થયું વળી તે તો કઈ મૂકતું નથી ઇન્સ્ટા પર હું રોજ તારી પ્રોફાઇલ ચેક કરું છું
અરે એજ તો વાત છે ત્યાં નેટવર્ક જ ન હોતું આવતું મારો ફોન આખો દિવસ સ્વિચ ઓફ જેવો જ રહેતો હતો મને તો એમ થતું હતું કે દુનિયા થી સાવ કપાઈ ગઈ છું રીલ્સ જોયા વગર તો મારો દિવસ જ નહોતો નીકળતો તો
હમ હ હા તારાથી રીલ્સ વગર રહેવાય જ કેમ તું તો સોશિયલ મીડિયા ક્વીન છે પણ સારું થયું થોડા દિવસ ફોનથી દૂર રહી ડિજિટલ એ તો કેહવાય એને
એ બધું ઠીક છે પણ ત્યાંથી આવીને મેં જોયું તો પેલા વરુણ અને ને અ નેહા નું બ્રેકઅપ થઈ ગયું હતું તને ખબર છે આ વાતની મ ને તો આઘાત જ લાગ્યો
અને હા મન પૂજા એ બે દિવસ પહેલા જ કીધું હતું મને પણ વિશ્વાસ નહતો આવ્યો બંને કેટલા સરસ લાગતા હતા સાથે પણ સાચું કહું તો મને બ બંને વચ્ચે થોડા સમય થી ઝગડા બહુ થતા હતા કોલેજ કેન્ટીનમાં પણ એ લોકો મોડું બગાડીને બેઠા હતા તે નોંધ્યું હતું.
ના યાર મારું ધ્યાન નતું ગયું પણ સાચે આજકાલ ના રિલેશન. શીપમાં કોઈ પેન્શન જ નથી રહ્યું નાની નાની વાતમાં અસહ્ય આડો આવી જાય. છે.
એવ પણ વાત આપણે વાત કરીએ. પેલા પ્રોફેસર સાહેબ આપ્યો છે. તેનું તે કઈ શરૂ કર્યું મને સબ્જેક્ટ ન કઈ ટપ જ નથી પડતો?
અરે ના રે મેં તો હજુ બુક પણ નથી ખોલી મને તો એવું લાગે છે, કે આ વખતે ગ્રુપ સ્ટડી કરવી જ પડશે નહીંતર આપણે બંને પાસ નહીં થઈએ. તું એક કામ કર ને આ આખું અઠવાડિયું મારા ઘર આવી જ આપણી સાથે બેસી. નોટસ બનાવીશું.
તારી મને ખી જશે નહી ને. આપડે સાથે હોઈએ એટલે ઘુમવાનું હોય છે, ને વાતા વધારે જાય છે, એ તો તને ખબર.
અરે મમ્મી તો રાજી થશે અરે મમ્મી તો રાજી થશે એ તો ઉલ્ટા. કે પ્રિયા બહુ છે, એની સાથે રહીને તું પણ થોડું ભણી. મમ્મી ને ક્યાં ખબર છે, કે તું મારી કરતા પણ વધારે છે
એ હું હું ડહી ડહી છું, મને વડગાડે છે, સારું ચાલ હું સોમવાર થી આવીશ પણ હા બપોરે. મસ્ત મસાલા છે, અને નાસ્તો તારે બનાવો પડશે એ.
પાક્કું તારા માટે તો આખી રસોઈ બનાવી દઈશ અચ્છા સાંભળ કાલે સાંજે. આપણે મોલમાં જઈએ મારે ભાઈ ના લગ્ન આવે છે, આવતા મહિને. કુર્તી અને થોડી જ્વેલરી લેવી છે.
હમ મોલમાં એટલી ભીડ હોય છે, ને કે ચાલવાની પણ જગ્યા નથી અમારી. એના કરતા આપણે પેલા લોકલ માર્કેટમાં જઈએ ત્યાં કલેક્શન પણ નવું આવ્યું. છે, અને ભ ભાવમાં પણ સારું પડશે મારે પણ એક. નાની બેગ લેવી છે.
હા એ પણ સાચું મોલમાં તો બ્રાન્ડ ના નામે લૂટે લૂટેજ છે. પણ તું મને સિલેક્શન કરવા કરીશ ને તારી તારી ચોઈસ બહુ મસ્ત છે, ગયા વખતે જે ડ્રેસ અપાવ્યો હતો. તો ને બહુ બધા એ વખાણ કર્યા હતા.
જો છે, બસ વસ્તુ આવે. અચ્છા
પેલી સસ્પેન્સ વાળી ને હા મેં કાલે રાત્રે જ બે વાગ્યા સુધી જાગીને. ખી પૂરી કરી દીધી યાર છેલ્લા જે આવ્યો ને મારી તો આખો. આખોજ ખુલ્લી રહી ગઈ એ મેં જે ધાર્યું હતું એવું તો કઈ નીકળ્યું જ
અરે રે તે જોઈ લીધી મેં હજુ યાર. ચાર જ એપિસોડ જોયા છે. પ્લીઝ મને સસ્પેન્સ ના હો નધર મારી આખી મજા બગડી જશે.
ના ના હું સ્પોલ હું સ્પોઇલર નહી આપું તું ફટ. ફટાફટ પૂરી કર પછી આપણે એના પર ડિસ્કટ કરીશું અચ્છા તારા. ભાઈ ના એડમિશન નું શું થયું એને પેલી બહારની કોલેજમાં મળ્યું. કે નય મળ્યું
હા ફાઈનરી એનું લિસ્ટમાં નામ આવી ગયું મમ્મી પપ્પા તો બહુ ખુશ છે પણ હવે હોસ્ટેલમાં જશે એટલે આખો ઘર ખાલી ખાલી લાગશે આખો દિવસ મા સાથે ઝઘડ કરોડ કોઈ નહી હોય મને અત્યારથી એની યાદ આવે છે
સ્વાભાવિક છે યાર ભાઈ બહેન ભલે ગમે તેટલા લડે પણ દૂર જાય. એટલે બહુ યાદ આવે છે પણ એના ભવિષ્ય માટે સારું છે તો પણ ફ્રી થઈ જશે. અને નો રૂમ તારો થઇ જશે.
વાત પણ સાચી હું તો અત્યારથી પ્લાન કરું છું કે એના રૂમમાં મારું નવું સેટઅપ કેવી રીતે કરીશ.
જોયું. તું પણ સ્વાથી છે અચ્છા ઘડિયાળ જો આપણને વાત કરતા કરતા. પોણો કલાક જેવો સમય થઈ ગયો મમ્મી ક્યાાર નની મારી સામે જોવે છે કે. કોની શાખા આટલી ચોટી છે.
એ રાબે. કેટલો ટાઈમ થ ગયો ખબર જ ના પડી સમય ક્યાં ગયો તારી સાથે વાત કરી. બેસી એટલે છ મહિના થી ક જ નથી રહેતા.
હ. હા યાર સાચી વાત છે ચાલ ત્યારે હવે હું ફોન મૂકું છું મમ્મી ને રસોડામાં. થોડી મદદ કરાવી દઉ નહી તો આજે સાંજે જમવામાં મને ભાષણ મળશે કાલે સવારે પાછો ફોન કર માર્કેટ જવાનો પ્લાન ફાઈનલ કરવા.
અી ભાઈ એ અમારા જય શ્રી કૃષ્ણ કેહેજે. એક.
બાય બાય સી યુટ્યુમરો.